હા તમારો અવાજ જમ થોડો ઓછો આવતો હોય એવું લાગે
હવે આવ છે રેલી
હા મારો અવે છે
હા તમારો આવે છે ને એકદમ
હ બેકગ્રાઉન્ડ નો અવાજ આવે
ના બેકગ્રાઉન્ડ નો નહી આવતો
તો બરો ન
બસ બેઠાપાય તો
હમ્મ
હમ્મ બોલ બોલ હ શાંતિ એકદમ
હા એટલે મ તને કતો હતો
હા
જેમ કે અમારે મગફળી હોય ને એમાં જયારે અમે ધોણાવાય ને ત્યારે બિલકુલ પાકા હતા પાકા હતા એટલે અમે વાયા ત્યારે બઉ બિલકુલ એવું હોય બને અંદર પૂરી ઈચ્છા આપી દગી જશે ઉગી જશે જેમ કે જયારે વાયા ત્યારે અમે બે ચાર દિવસ થયા પછી અઠવાડિયું થયું પછી બાર ના નીકળ્યા પછી જય્યારે દસ દિવસ થયા ને ત્યારે ક્યાંક ક્યાંક જે ડોકા બહાર નીકળ્યા પછી અમે થોડીક દવા આપી ટ્રીટમેન્ટ દવા કરી પછી વિકાસ વાળી દવા કરી એમ કરીને અમે આખથી મગફળી બાળી ગયા તમાર શું કેવું છે આ
એમાં તમારે શું કરવાનું તું ખબર
હા
એ જયારે તમે મગફળી વાય કે ને
હા
ત્યારે તમે વ્યવસ્થિત એને શેડ આપી હતી પછી એને પહેરવું હતું
હા હા
હલો
હલો
હલો
અવાજ નહી આવતો
અવાજ આવે છે પણ મારે એક ફોન આવે છે હું ઉપાડી શકું
ના તમે ના ઉપાડી શકો
ઓ કાઠું કરો છો.
કનો હે.
વાંધો નહી બીજું કો.
બસ બીજું રેડી હૈ ને તમારે બી શાંતિ હે. હા. બોલો બોલો તમે થોડુંક બોલ સો.
બીજ હા આપું તમને. એ બીજું શું થયું ઇ કોન મને બે મિનિટ. હમ
હા મને એવું શું કે જેમ કે અમે પ ધીરે પછી આખી મગફળી ચડે મારી પછ ચને ફેર બિયારણ મા લાવ્યો ફેર બિયારણ દવા આલી ફેરવા આવે ત્યારે અમારે બિલકુલ સારી જેમ કે ફુવારા આગે ફુવારા બ. હાકીને પણ ઠંડુ કર્યું ઠંડુ કરીને અમારે પોચી વાળી જમીટ કરી પછી જેમ કે બે દિવસ પાઈ વરસાદ થયો વરસાદ થયો એટલે મારી જમીન છે ને એકદમ પોચી કરી નાખે જેમ કે. રોજ એવી કરી નાખે જેમ કે અંદર વિકાસ કરી શકે એવો વિકાસ કર્યો છે કે જે
એક જણા ના લેલો આગળ.
ઉફા મોટા મોટા બેઠા છે ને જેમ કે ઉપર જે કાસચારો છે એમને બહુ બિલકુલ સારો બેઠો છે જેમ કે ઉપર જે કાસચારો છે ને આપણે પશુપાલનને નાખીએ તો પણ એ વધુ દૂધ કાઢે આપણે વધુ સારી રીતે આપને ઘણી બધી છે એમાં ફાયદા થતા હોય છે.
એવું છે એમને પછી.
હા પછી એમાં એવું ક છે કે જે પશુપાલન ને આપડણે જે નાખીએ તો દૂધ વધારે સારું કાઢે દૂધ તો સારું કાઢે આપણે આપડે પૈ શકીએ ને જે. આપણે ડેરીમાં દૂધ ભરાવું હોય તો પણ ભરાઈ શકીએ છે તેમાં. પછી જે આપડે પંદર દિવસે પગાર આવે એ પણ આપડે વાપ કરતા હોય છીએ પણ આપડણે જેમ કે હવે અમારે બીજો પગાર આવશે ને ત્યારે હવે આપડે ગિરનાર નો પ્રવાસ ગોઠવો છે ત્યારે ગિરનાર નો પ્રવાસ એમ બિંદાાસથી સારો થઈ જાય
હમ રાઈટ વાત તમારી
હા.
હવે હું તમને જે મગફળી તમે બાળી નહી એનું હું તને થોડુંક માહિતી આપો તમારું જ્યારે તમે મગ થોડીક વાત ના કે નહી તારે તમારે જે શેડ આવે ને ટ્રેક્ટર દ્વારા કરવામાં આવે એ થોડીક મજબૂત કરવી હતી.
હા હા.
અને. એની પાછળ થોડુંક કાર્યમાં તમારે થોડુંક લાપરવાહી તમારી રી છે એ કારણથી તમે વાત કરી હતી
હા હા.
તમે એના બે મિનિટ થોડીક ચાલુ રાખો.
હા.
દુઃખ તુજ કે માથું. માથું કેમ દુખતું હતું આ પાછી બોલો તમે.
હા મારે એવું હતું કે જેમ કે ભાઈ ધીરે ધીરે બીજી મગફળી આવી ને એમનો બઉ વિકાસ સારો પકડ્યો વિકાસ સારો પકડ્યો એટલે આમાં થી. દું પાણી એળ્યું ને કે ખાતર વાળું પાણી હતું ખાતર વાળું પાણીયું હત. તો એટલે એમનો વિકાસ સારો પકડ્યો પછી નીચે જમીન હતી. એકદમ પોચી કરી નાખે પોચી કરીને નાખે. કીટાણું હતો પછ કીડાઓ હતા કીડાઓને મારી નાખ્યા મારીને પ જે અમે દવા આપી દવા વાપરી પછી વિકાસ વાળી દવા વાપરી પછી ડી એ પી ખાતર નાખ્યો એનમા હરખી ટ્રીટ મે કરીને મગફળીને મોટી કરી મોટી કરીને પાછ જગ્યાએ વધુ પ્રમાણમાં વિકાસ પકડે એ પ્રમાણે આમે એ દવા વા વાપરી
હલો
પશી જાણ કરી આપું ના
હે
પાસે ક બોલે છો ને તમે
હા પણ અમારે શું ધીરે ધીરે પછી અમારે મોટી થઈ ગઈ છે હવે જેમ કે હવે મહિના પછી કાઢવાની છે કાઢીને જે હાલો બે ચાર દિવસમાં કુંવારા રાખવાના છે જમે હાવ હા ભેડી ભેડી કરી નાખીને નાખવા છે જેમ કે અંદર શું પોછી રે ને એમાં વિકાસ ઝડપી પકડે વિકાસ ઝડપી પકડે એટલે આપણને આવક વધારે આવક વધારે મળે એટલે જે આપડે માર્કેટમાં ભરાઈએ છીએ ત્યારે માર્કેટ વાળા છે આપને વધુ ભાવ આવે વધુ ભાવ આવેે એટલે આપણને એમ થાય કે જે આપડે ટ્રીટમે મગફળીમાં ટ્રીટમેન્ટ કરી છે. એમને આપડે ઘણો બધો ફાયદો રહ્યો છે ફાયદો તો રહ્યો છે પણ અથવા જે માર્કેટ વાળા છે ને એ બહાર વેચતા હોય છે પણ એમને બહુ વધારે ફાયદો રહેતો હોય છે જેમ કે આપણને ખેડૂત ને પાલવી રહે એવા આપને વેપારીઓ ભાવ આપતા હોય છે જેમ કે ભાવ આલે એવી રીતે આપડે બધુ ભાવ મળે છે ને ભાવ મળી નેજુ પા આપડે જે કિરનાર જવું હો ને તોય
હા પછી
હા પછી છે ને જે આપડે
જેમકે મસ્ત લક્ઝરી લઈને કાઠિયાવાડ બાજુ જોઈએ બિલકુલ સારી મજા આવે અને ફરવાની પણ બિલકુલ મજા આવતી હોય છે કે ત્યાં
આજુ બાજુ વાત તાવરણ ત્યાં ઠંડીનું વાતાવરણ પછી જે વરસાદી વાતાવરણ બધું જોવામાં બિલકુલ સારી મજા આવતી હોય જ્યારે કે હાલના સમયમાં જે પ્રવાસ જઈ ને એ દરિયા કિનારે તો બિલકુલ સારી મજા આવતી હોય છે જે પછી દરિયા કિનારો છે પછી ગોમતીઘાટ છે દ્વારકા ની અંદર પછી જે અલગ અલગ મંદિર આવેલા છે બેટ દ્વારકા મંદિર આવેલા છે પછી જો બ્રિજ આવેલો છે એમ અલગ અલગ બ્રિજો આવેલા છે ત્યાં ફરવાની બિલકુલ ત્યાં મજા આવે ફોટા પાડવાની મજા આવે એવી રીતે આપડે જઈએ ને તો પણ આપડે બઉ સારું પ પરફોર્મન્સ મળે
મળે જ
હા મારે બસ એટલું કેવું છે કે તમે જે વાત કરી રહ્યા છો કે મગફળીને મગફળી ની અંદર મને ઘણી સારી આવક મળી એમ અલગ અલગ રીતે તું મારે અ ખાતર નાખી ઇ પ્રમાણે વધારે વધુ પ્રમાણમાં અમારે બધું ટલું કરી નાખીએ.
અહ હ
હેલો
હા પછી
હા તમેં થોડોક બેકગ્રાઉન્ડ નો વધારે વધારે આવે
તમે મુદ્રા ના પેફ કોણ છશ્વ એવ હા પછી બોલો ને
હા બેગ્રાઉન્ડ નો અવાજ આવે છે તમારો
ગણપત
હેલો સચિનભાઈ
ઉપરપુરા ખબર નહી એના વ બીજાઠાક એરલા હલો બોલો બોલો ભાઈ
તમારો બેકગ્રાઉન્ડ નો અવાજ ચમ આવે છે આટલો બધો
થોડુંક વાતાવરણ એવું છે ને એટલે
વાતાવરણ ને તમે વાતચીત નથી કરી શકતા કોઈ જોડે આમ - શું કરો છો હું બોલી રહ્યો છું મારી આગી વાતને ફેરીવી નાખો છો આમ તો થોડું ચાલે
ના ના હું આપડો બોલો તો
હા તો પાઈ આમાં એવું છે ને ધીરે પછી આપણને આવક થાય આવક થાય એટલે આપણું જીવન શેર થઈ જાય જીવન શેર પછી એ જે આપડે ઘંટા થઈ ઘંટા થઈ ને પછી આપડ પેસર આવતી હોય ને એ આપણો જીવન રોજગાર આપડે એમાંથી ચલાવતા હોય છે તમારું શું કેવું છે.
ઓળ રૂપિયા હલો હા પછી બોલો પછી
હા તમે મને થોડુંક પ્રોત્સાહન આપો મુ કેટલું બોલ બોલ કરુ
હા હા અમે આલમ પ્રોત્સાહન તમાર પૂરે પૂરું
હા તો આપો ને
જો તમે એમ કેતા હતા મગફળી વિશેની એમાં તમે બિયારણ જો ને એ બિયારણ કદાચ તમારે નકલી આવ્યું હોય એ કારણ તે થઈ શકે કે પછી સમયે પૂરતી દવા ન આપી હોય એ કારણથી તમા પૂરે પૂરી હોઈ શકે આમ.
હા
એ કારણથી તમારે એ પ્રોબ્લેમ થઈ છે એમ.
હ બાકી તમારે એવું થઈ શકે નહિ
હા બરાબર અને થોડીક ફરવા બાબતમાં મને થોડીક માહિતી આપો.
આ ફરવા બાબત માં આપણેે બઉ વિશેષ આપ ગુજરાતમાં તો ખાસા એવો સ્થળ છે જ્યાં આપડણે ફેરી શકીએ છેએ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે પછી દ્વારકા છે સોમનાથ છે. નાસિક ખાાસી એવી જગ્યા છે આપડણે જ્યાં જવું હોય જઈ શકીએ દીવ દમણ છે એ બાજુ વળી જઈ શકે કેન્દ્રીય શાસિત પ્રદેશ છે એ આપડે ગુજરાતની બહારે પણ જઈ શકીએ તાજમહેલ છે કાશ્મીર છે. ઘણી અન્ય વિવિધ જગ્યા છે આપડે જવું હોય તો તમારી ઈચ્છા છેી બાદ જવાનું છે ગુજરાતમાં હા અયોધ્યાનું અમારે અમારે મામાને છે નહી હવે વીસ દિવસ નુ પ્લાનિંગ બણાવ્યું છે
હા
જેમાં અમારે નેપાળનું ઓલુ કાઠમંડુ આવે ને ઈ આવી ગયું પછી અયોધ્યા આવી ગયું પ્રયાગરાજ આવી ગયું પ કોલકતા આય ગયું કેરળ આઈ ગયું પછી અ રામ મંદિર આઈગયું પછી વૃંદન આ આવી જયું પ્રેમ મંદિર આ આવી ગયું -
હા
એવ વિવિધ જગ્યાએ પ્રવાસ આયોજન કર્યું છે વીસ દિવસ નો છે વીસ બાવીસ દિવસ નો યાની બસની ટિકિટ છવ્વીસ હજાર રૂપિયા છે એક જણાની અમે કન્ફર્મ કરી નાખ્યું છે ફરવા જવાનું છે અમારે
હા.
હા.
એક જણા ને છવ્વીસ હજાર
હા એક જણા ની છવ્વીસ હજાર છે.
હા તો વઘારે નથી ટિકિટ હેમા.
હું.
હા ટિકિટ તો વધારે નઈ થઇ ગઈ જોડે
વધાર ના થાય ને વીસ દિવસ નો પ્રવાસ છે ને એમ વીસ દિવસ વીસ દિવસ એટલે એમ કેટલી જ સ્થળો આવી ગયા વીસ દિવસમાં તો આપણે
ચાલો એમ રાખીએ તો જે પ પાંચ દિવસ ના પાંચ હજાર તો થઈ ને. દિવસ ના એક હજાર ગણી દેયો.
હું. દિવસ ના હજાર થી પંદરસો ગણી લેવાય. પણ આખે આખું બધું ફરવા મળે નેપાળ જવા મળે નેપાળનું જે કાઠ મંડુ છે ત્યા ઠેઠ જઈ.
હા હા.
હા બધું આવી ગયું.
બરોબર. તમારે જાવાના છે ને.
હમ અમારે જાવાનું છે ને.
હા તો મજા આઈ જશે ને તો તમને.
હો મજા આઈ જશે કોને આ બસ હવે થોડાક દિવસમાં એ તારીખ આપશે ત્યાં નક્કી કચેરે જવાનું છે અમારે
હા હા.
એટલે પૂરેપૂરો આનંદ લઈેશું ને એના માટે જ તમને કોલ કર્યો કે તમારે આબુ હોય તો હમું ટિકિટ બુક કરાએ દઉ.
હા કઈ વાંધો ને તમે ટિકિટ બુકિંગ કરી નાખાવજો કે જેમ કે હું બે વર્ષ પછી તમને વ્યા થી કે પૈસા આપી દેેશુ. જેમ કે હાલ મારી જોડે તો નથી જેમ તમે આપશો તો મને બધું સારું લાગશે જેમ કે આપડે બધાયે દોસ્તારો દોસ્તારો જઈએ તો મજા આવે છે. પછી દોસ્તારે હંગાત ફરવાની મજા આવે. એમ અલગ અલગ રીતે બહુ મજા આવતુ હોય છે તમારું શું કેવું છે.
કંઈ વાંધો નઈ મારી પાહે તો પૈસા નથી ગતતું પણ તમે ગમે અહીયાથી આ. બાજુ થી ગમે મિત્ર પસેથી લઈને તમારું સેટ કરાવ દઈશ પહે બીજા મિત્રને હું હમને ફોન કરું જ છું.
હા હા.
એટલે આવે એમ તો.
હા હા.
હા હા કર છું. પણ પ્લાનિંગ કન્ફર્મ જ છે કોને અમારે
હા હા. અમે અઠવાડિયા નો જે પ્રોગ્રામ ગોઠવતા હતા કે જેમ કે એક